હ
હા અવાજ આવે છે મારો
હા હા
ઓકે ઓકે સમજી ગયો ઇસ્યુ હું ને એ મારું જે મોબાઈલમાં તમે લોૉગ ઇન કર્યુંું એ જ મોબાઈલમાં તમે પછી કરો ને અઉન્ટ બનાવું હો તો એ બ સ્ટોર જેાબ બીજું કઈ નથી એનું
એટલે જેી કા જે ફોનમાં કાઢવુંય એ ફોન માં જ કરવાનું એમ
નઈ જે મોબાઈલમાં તમે અકાઉન્ટ બનાવો કે નને એટલે એ ત્યારે એ જ્યારે ડેટા તરીકે પણ મોબાઈલ ન જે આઈપી એડ્રેસ ગમે છે ને લઈ લે કે મે એક એડ્રેસ લઈ લેતા સર કરાવી નાખે છે એટલે ઈ સ્ટોર કરાવી નાખે એટલે જ્યારે હું ફોન કરતી લાગી જાય ખરા બીજા કોઈ મોબાઈલમાં લોગ ન કરે પણ જયારે આવે ને ત્યારે ઈ મોબાઈલમાંરે એને કનેક્ટ કરેલું છે કે આ મોબાઈલ હોય અને આ નંબર હોય એટલે પીયર ટુ પીયર કોલ થાય કે નઈ એટઈ કોલ કરવા માટે રીતે કર એટલે એમ આપણે નંબર ચેન્જ કરી નાખ બીજા આઈી એટલે સરોવરમાં ના પાડી દે સરોવર એે
નહી એટલે
એટ મારે હવે બે નંબર માં કેવડાવશે લોચા
મે મેં તો આ નંબર જો આ નંબર છે આપણે વાત કરું
હા
એ આ ફોનમાં છે ને બીજા ન મૂતોને કેતો એ પણ મેમે આ ફોનમાં કેહતો હતો મારે હ છે હવે
હા હાલી જાય તો વાંધો નહીં મારે પણ બે નંબર મેં અલગ અલગ અલામત કરેલા છે બેને ત્રણ નંબર આમતા એમ છે
હ હ મે મેડમ ને પછી વાત કરી હતી ને તો અતાર કીધું ફ્રી છે કે ના ડોંકા ડોંકા એટલે હું
ડો ડોન્ટ નો એવું કંઈ નથી લગેલું ને
એવું એ ફૂલ ફોર્મ થતો હોય તો કોને ખબર ડી એન કે એ લખને તો
એ હઘબર એ છે કાયગલે
હું રતે હું વાત કરી હતી તમને
અરે ભાઈ ઓચા થઈ ગયા ખતરનાક કઈક મેં તને મેસેજ ન ક અ જો જો ભાઈ હું પોતે તો ગ્રાઉન્ડ જ પછી એ નંબરને ફોન આવ્યો કેઈ કે છે ને એને વાત કરવાની એને બે ત વાત કર બીજી ફ્રેન્ડ છે એને વાત કરવી હતી અને આજ જે છે ને
એક એક મિનિટ એક મિનિટ
જો તમ જ એક છે
કોને વાત કરવી હતીથી
એક પાસે પર્સન એ છે ને પર્સન બી છે
અ હા
પર્સન એ છે જે મેસેજ મોકલતો ને જેને નીચે રિપ્લાય એ પર્સન એ છે સમજી ગયો
હા હા
અને પર્સન બી કોણ છે એ પર્સન એની ફ્રેન્ડ છે
અચ્છા હા હા હા આપડે જે આપડે બેસીએ મારે વાત થઈ હ તારે વાત કરવી એમને
હા એટલે વાત એવી છે પર્સન એને છે ને વાત નહોતી કરચઅલમાં પર્સન બી
હા
પર્સન બી ને વાત કરવી હતી પર્સન બી ને વાત કરવી હતી એટલે પર્સન એને મને એવું ફોન એો્યારે રમતો હતો ને ત્યારે કે ખાલી ગ્રુપમાં તમે મેસેજ કરી દો કોઈ ઇન્ટરેસ્ટેડ છે કે યસ કરીને એટ એ મોકલી એને એું કેવું હતું પર્સન એ મારી ભેગી વાત કરે છે પર્સન બી એટલે બીજી હોય પર્સન બી ને મારે તારી ભેગી વાત કરાવી દેવી હતી કે એને વાત ગમે એમ કરવાની હતી
એને મે હા હા એટલે એને એ તારે એને વાત કરતા છે નેબી વાત
ના હું વાત નહોતો કરતો વાત એ પર્સન એ છે ને પર્સન બી ભેગી વાત નહોતી કર વાત એમની ટોટલ ન મેં તો કાલે રાતે વાત જ નથી કરી
એમ છે હા હા એટલે કો બી ની કોઈ વાત કરવા વાળું જોતો થ એમ ને
હા એ વાત હતી
અહ
પણ ત્યારે મે તને મેસેજ કર્યો પછી મે ઓફલાઈન આવી ગયો હતો
એટલે મે હુ અહી થી બીજે જગ્યા એ હોય ને તો જ્યાં વાત થાય તો વાંધો ને એમ ઘેર તો બધા હોય ને હુ હુ વાત કરવી એમ તો બધા પૂછયા પેસ થાય ને કોને યાર વાત કરે આમ તેમને એટલે પછી હ ઘેર
ન કરાય
એક તો ઘેરને ઘેર રહેવુ ને પછી આવું ને આવું
લોચા કરતા
એટલે
તો પછી હવે મારે એવું લાગે ફરીથી કોઈ ડિરેક્ટ ટોપિક આજનો
તમારા વાઈફે અને કોઈ તો ક્યારેક ક્યારેક અવાજ કટ થાય તો
એક મિનિટ એક મિનિટ આજનો ટોપિક અતિવૃષ્ટિ
અતિવૃષ્ટિ ઉપર તો વાત થઈ ગઈ ને આપડે
હ એક મિટ તમે વાત શરૂ રાખવાલો હતો એ હું ત્યાં એક કામ કરતો કન્ટિન્યુરે ચાલુ રાખજો
ના વાતમાં તો છે ને આપડે મોબાઈલ ના
તો મોબાઈલ ના ફાયદા છે ને મોબાઈલ તો ઘણ ઉપયોગી છે એક તો ઉપયોગીમાં જોઈએ તો કે આપડે ભણવાનું જોઈ શકીએ યુટ્યુબમાં સારા સારા લેકચર અને બધુ આવે એ બધું જોઈ શકીએ ટેલીગ્રામ છે ટેલીગ્રામમાં બધ પીડીએફને શેર કર આપ સ્ટોરેજ રોકગ બધ જોઈ શકીએ પછી બીજું બાજુ એના ગેરફાયદા પણ છે જો આપડે ન્સ્ટાગ્રામ બધી બી એપ્લિકેશન છે એમાં આપડણે એક વાર રીલ ફેરવાનું શરૂ કર્યું તો ક્યારેક કલાક ની ક્યારેક બે કલાક થઈ જાય ખબર નથી પડતી ઈ બને જો આપ આપણે એના જીમના ટૂલ્સ ને બધી એપ્સ આવે એને આપણે કસરત ની યુઝ કરીએ તે આપડે બહુ ઉપયોગી છે એમ મોબાઈલ એક ફાયદાકારક હ છે ને ગેરફાયદાકારક છે ફાયદાકારક જો સમજીને કરો તો ફાયદાકારક છે ને તમને મોજ શોખ વખત ખાલી વપરો તો ગેર ફાયદાકારક જ છે એમાં અત્યારે ગેમ ગેમ નું લઈ લ્યો નાના બાળકોને લઈ લ્યો ગેમ રમવાનું શરૂ કરે પછી પબજી ની છ છ કલાકની લિમિટ આવે છે તો છ કલાક પૂરી કરી લે તો બીજું અકાઉ બનાવેને બીજા અકાઉન્ટમાંમે છ કલાક એક ધારા ગમ રમે એક ધારો ફોન મન ફોનમાંને આખો તો વહી જવાની છે એટલે એને ચશ્મા આવી જવાના છે
બરાબર છે
એ વાત તમારી સાચી છે એટલે મોબાઈલ ના ઘણા બધા ફાયદા અને ગેરફાયદા આપણને જોવા મળે છે
હ
અને પોત પોત પોતાની રીતે કેવય કઈ રીતે આપડણે યુઝ કર જો વધારે પડતો સારો ઉપયોગ એ તો તેને જેટલો સારામાં સારી વસ્તુ પણ ક ખરાબ યુઝ કરીએ ખરાબ રીતે દુરુપયોગ કરી તેને જેટલું ખરાબ માં ખરાબ પણ આ વસ્તુ નથી કઈ
હમ જ ને આપડે યુઝ કઈ રીતના કરવો ક્યાં કરવો ફૂન ની વાત નથી ગમે એ વસ્તુની વાત છે એમ.
બધી વસ્તુઓ આવીય તો સાચી વાત છે બધાને પોતપોતાની રીતે એમાં
હમ તમે સારો જો એમ સારું એ અઢળક છે ને ખરાબ અઢળક છે બંને પચાસ પચાસ ટકા કતો છે એમ પણ તમારે તમારો નજરયો છે હા તારક મેહેતાજ હોતા તો કેતા ને સબ કે નજરિયા કેી બાતૈ એમ કે તમારે નજરિયા ની વાત છે મ કે તમે જોવ તો એમાં ભણવાનું એટલું ભણવાનું આવે છે ને એમ યુટ્યુબમાં તમને ફ્રી ઓફ કોસ્ટ એ ટુ ઝડ લેક્ચર મળે છે
દરિયો એમ કેવાયને દરિયો છે ખૂટ એમ જ નથી કઈ પણ એ ભાઈ આપડા ગુજરાતીમાં કહેવત છે ને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ તમે એને શું જોવો છો સૃષ્ટિમાં તમા પ્રમાણે રહેે
આપ લે દુર્યોધન ને અર્જુન નું
હા
તો દુર્યોધન ને બધા કપટીને એવા જ લાગતા એમ કે આ ની છે મારા મામુ ભલે છે પણ એ કપટી છે એમ આ ધૂતરસ મારા પપ્પા છે પણ ભલે પણ મારું કોઈ સારું ઈચ્છું નથી એમ આ કૃષ્ણ છે ભલે મને સેના આપી પણ એ અર્જુન ના પક્ષમાં છે એમ એને બધું કે ને કે આંખની કીકી કાળી કાળી જ રહી એમ
એ તો પોતાની દ્રષ્ટિ હોય એ પ્રમાણેની સૃષ્ટિ રહેે એ પ્રમાણે વાત છે
ાય એ બજું અર્જુન નું જો હોય ને તો અર્જુનને ગમ હોય પોઝિટિવ ર લેવાનું એમ બધી વસ્તુને કૃષ્ણ એ કીધું જય્યારે જરા જરાશઘ તો નહ આપડણે હ હલ સૂર્ય વહી જઈ ને કયો ને મારવાનો તો શિશુપાલ ને નઈ શિશુપાલ ન કૃષ્ણ મારે અ નામ મને ભૂલાય ગયું
જયદ્રથ એવું ક ન ને જયદ્રથ જયદ્રથ હા
પ્રતિજ્ઞા લીધી મારા સા સૂર્ય ની ડૂબે સૂર્ય ડૂબે પછી તો યુધ્ધ નોતા કરતા. એટલે આજના દિવસ હ એને મારી નને રહી એમ બાકી હું આત્મ બલિદાન આપી દઈ એમ. તોમે હા જયદેત ને બચાવવાટું કૌરવ એટલું કેવું છે ને કે ગમે અર્જુન કરે પણ જયદ્રત સુધી પહોંચવા નહતો હોય તો પછી કૃષ્ણ ભગવાન કરે છે ને કે વાદળ આડા લાવી દે સર સૂર્યની તમે વાદળ આટ લાવી દે માન લીધું બસ કે કૃષ્ણ પ્રભુ ઈચ્છા એમ. કૃષ્ અર્જુનને તો ખબર જ હતી અર્જુન આત્મ્બલિદાન કરવા એઠો જાય ત કૃષ્ણ ભગવાન વાદળ હટાવી લેશેને જે મારી દેસ એ તમે તમારા નજરિયાની વાત છે એમ આપણે અમુક વાત હા આ ફોન એમ જોતા હોય ને કોકની લાઈવમાં જાણે ઇન્સ્ટાગ્રામ જોતા હોય કોઈક પોસ્ટ મૂકે ઓહો એ ફરવા માર છે ઓહો આને મર છે એમ
પણ એ નથી શતા કે એંદેને હું વીતી હે ઈ પછી ઈ પછી આપડી લાઈફ જોઈને આને આારું છે પો બોની મૂકવાની ગામડું છે જલસા કરવાના. મોસખ એ બધ મિત
એટલે એ પ્રમાણે એની બળતરા કરે અને મોસ્ટ ઓફ ધ હું માં હોય કોઈ કોઈની ખરાબ વસ્તુ મૂકે વસ્તુ પોસ્ટ જ નો કરે કે જેની સારી વસ્તુ હો પોસ્ટ કરવાની છે પછી બધા હું બળતરા કરે દેખાવ કરે એ પ્રમાણે
હમ
એ છેત્યારે
એટલે આમાં એ ફોન ન યજ છે ને મેન કારણ એમ ફોન વાપરી વાંધો નહીિ ફોનમાં જો તમે અત્યારે કોક જોડે વાત કરવી હોય તો અત્યારે મારે ગ ગમે ફોને વાત કર હોય અ ભારતની વાત ને વિદેશ વાત તો એું નેટવર્ક શર કરીકું ને વોટ્સઅપ કોલ કરી શકો એમ ત કરી શ એ મારે ક એક રૂપિયા બગડવાની જરૂર નથી નેટવર્ક હોય નેટ તો એનામાંય ને આપડે એ હોય ઇન્ટરનેશનલ રોમિંગ એ કરવું પડતું નથી એમ એ વાત તો પોતે ગઈ પેલા આપડે શું હતું કે બળદ ગાડાા હતા કઈક જન્મ મરણ નો થાય તો બેી દિવસે ત્રણ તણ દિવસે અઠવાડિ અવાિ વાત પૂતી કે તમારે આવું થયું છેને આવું નથી જાણું અત્યારે તો આપણે ગમે પ્રસ ય બોલાવો હોય તો એક ફોન કરી દેવાનો એ તરત આવી જાય આવેને ફાયદા થ એમ
ફાયદા એટલે ઘણા બધા એ આપ દેશ વિદેશ પેલા તમે જોથી પચાસ વર્ષ પેલા કોઈ વ્યક્તિ કીધું હોય ને કે આપે અમેરિકા બેઠા છે એક ગુજરાતમાં બેઠા છે જ્યાંથી કે આમ ફેસ ટુ ફેસ જવું પણ આવું તો કોઈ દી કે દુનિયામાં ખતું હોય છે કે અહી દેખી ઓલા કેમ બાજુ કામમાં જવું હોય તો એ અડધા અધાથી હાલી હલીને જવું પડે છે મોબાઈલ માં આમ જોઈ ને એના મોટા આપણે જોઈએ કે એવું તો એક બધી શક્ય બને એ પચાસ વર્ષ નથી થ આટલો વિકાસ થઈ ગયો
હા
એટલે એમ કેટલો એમાં બેનિફિટ આપ અને હું ટપા લગ કબૂતર જા કબત કબૂતરને ચ મોકલતા
પછી ટ ની સિસ્ટમવે એક જટ તમે મેસેજ કરો ગમે ત્યાં હોય બેઠા બેઠા ઓનલાઈન આપડે વાતચત કરીએી ત ક બીજા ગામમાં છો હું બીજ ગામ છું આપણે એમના મોબાઈલમાં વાતચીત કરીએ છીએને આપણને એમ બેઠા બેઠા ખબર બધી મળી જાય છે
હ નુકસાનમાં જો એક મેન મેન નુકસાન જોઈ ને અત્યારે તો નાના બાળકો માં એમ એ પેલા આપડે નાના હતા તો હું આપણી મમ્મી ને બધા હોય તો ફ્રી હોય તો હું આપડણે જમાડીે આપડણે રમાડીે આપણી પાછળ પાછળ રહી એમ કા કોઈકને કોઈક મળવાળ ને કોઈક કોઈ કોઈ એમ મોસ્ટ ઓફ આપડા માટે ટાઈમ કાઢતા એમ અત્યારે જોય ને નાના બાળકો હોય ને તો રોડે તો એમ નહી કે સારા રાખે ન માડી બાર રખડાવીએ તેડીને એમ લઈ જઈએ એમને આાલે ફોન આપી દે આાલે ફોન તું ફોન જો પછી કે બે ત્રણ વર્ષ નું થાય ને એટલે ફોન માં એને બધું સર્ચ કરતા ને યુટ્યુબ ને આવડી જાય ગમેઈ શત કરો ને તો બોલી જાય કે કીડ્સ સોંગ ને કીડ્સ આ ને આને હવે પછી ગર્વ અનુભવે હોય મારા છોકરા ને એટલા વારે બધું આવડે હું એવડ્યો હતો તો મને કઈ આવડતું નહીિ એ ગર્વ ની વાત નથી
એ નુકસાન ની વાત છે એની પછી બોલા જેવું છે આ તો શું છે કે ત હથે તમારા છોકરાને પાન માવાનું કેમશેને લત લગાડો મોબાઈલ ને દી હોય અત્યાર એ પછી એ જયારે મોબાઈલ યુઝ કરશે ને તેને ખા એલો આવડ હતો કે ુટ્યુબ જોુ ફેસુક જો ઇન્સ્ટામાં જોો રીલ્સ જો બસ મજા યુટ્યુબ ન ઉપયોગ ખાલી મે યુ થયુટ્યુબમાંથી બીજું કેટલ ભણવા લાગે બીજું કેટલા વાળા એક શીખવા મળે છે એ કઈ જોવે નહી ખોટે ખોટા બ્લોગ જો હને ગેમિંગ
વાંધો ને હાલો ફોન આપી દીધ વાંધો ને પણ છોકરામાં એટલું પછી નેગેટિવિટી આવી જઈશ ને કેમ કે છોક ને તમે ફોન આપી દો ને પછી તમે એક વાત નાઈ સાંભળે તમારે સાયકલ લેવાની તમેને હત્તરસો વાર બોલાવશો
બોલાવો ને તો ધ્યાન નો દે એટલું ખૂણ એમાં વ્યસ્ત થઇ જાય છે અને બીજું બાળક પછી એક જ વાયુ થઈ જાય કે તમે બાળક જે જોઓ ને તો અને બીજા ભેગું ભળ ન કે જલ્દી થી
હા આ તો આપડે હું હત હતો આપડે પ્યાં કાય હાલ ને જાય રમ જાય રમવા જાય પછી બની જાય ગમે ફ્રેન્ડ
કોક આ ભાઈ માપડી જવા ત્યારે હોય બધા એ રીતે અત્યારે બધા પાસે મોમજ બધા આ રીતે જ છે ઘરમાં
હા બોલ આવે હા ક્યા હાલ કેમ રમમાૈયા ગેમમાં બધ ગાું બગડાડી બોલા ને બાંધે ને
હા સારું ચાલ આપડે બાર મિનિટ થવા આવી છે કોલ ઓટ કટ થઈ ને કરતા આપે કટ
ઓટો કટ થાય તો એ જ કટ કરવાનો ત્યાં બધું નહીં કરવાનો
એવું કરું છે તમ રાખીએ વીસ સેકન્ડ જઈ હું તને કહી છે ને અ મોબાઈલ ના જોવા જઈ ઘણા બધા ફાયદા ગેરફાયદા છે પણ અત્યારે તમે છો ને તો મોટો ફાયદો એ જ છે કે એડિક્શન કે વ્યસન તરીકે લાગી જાય છે અહિયાં
હમ